લો
હા, કેમ છો?
બસ મજામાં. તમે બતાવો તમે કેમ છો?
હું પણ મજામાં છું. તમને મારી અવાજ બરાબર આવે છે ને?
હા, આવે છે ને તો આજે આપડે કોવિડ નાઈન્ટીન ના શયની વાત કરવાના છે. તો ચાલો આજે આપડે ફરી વાર એક વાર વીસ હજાર વીસ અહ બેક એક જલક જોઈને આવીએ કે આપડે તે સમયે શું કર્યું હતું અને આપડુ કોવિડ નાઈન જેવું અહ વિશ્વ બીમારીઓ નું સમય કેવી રીતે નીકળ્યું તો આજે આપડે એના વિશે વાત કરીશું. તો કોવિડ નાઈન્ટીનની યાદો લોકોમાં વધારે ડર બેસી ગઈ હરુ. તો આજે આપડે તેજ કોવિડ નાઇનટીન કોરોનાની વાત સમય હતો કે જે લોકોને રડાવીને ગયો છે. કોવિડ નાઇન્ટીન કે જેને નામ થી ઓળખવામાં આવે છે એ એકવીસમી સદીના સૌથી મોટી વૈશ્વ મહામારી હતી આ રોગનો પ્રથમ કેસ બે હજાર ઓગણીસ ના અંતમાં ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો થોડાક જ સમયમાં આ વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો અને લાખો લોકો તેના સંક્રમણનો ભોગ બન્યા. કોવિડ નાઇન્ટીન એ માત્ર લોકોના સ્વાસ્થ્ય જ નહી પરંતુ વિશ્વની અર્થવ્યવસ્થા વિશ્વની અર્થવ્યવસ ડિયો હતો. અહ કોવિડ નાઇન્ટીન અહ એ માત્ર લોકોના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ વિશ્વની અર્થવ્યવસ્થા શિક્ષણ રોજગાર અને સામાજિક જીવનને પણ ગંભીર રીતે અસર કરી હતી. કોરોના વાયરસ એક ચેપી રોગ છે જે મુખ્યત્વે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે જ્યારે સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખા ખા થાય છે કે અથવા અને નાકમાંથી નીકળતા નાના ટીપા દ્વારા વાયરસ ફેલાતા હતા આ ઉપરાંત સંક્રમિત સપાટીને સ્પર્શ કરીને પ આગ . સ્પર્સ કરવાથી પણ ચેપ લા ગી રહ્યો હતો કોવિડ નાઇન્ટીનું મુખ્ય લક્ષણ એ હતા કે અ તાવ અ ખાસી જ . આવા બધાં કારણે કોવિડ નાઇન્ટી વધુ ફેલાઈ રહ્યો હતો કોવિડ નાઇન્ટી એ એક એવી બીમારી હતી કે જેના દ્વારા લોકોને ખૂબ જ અ વધારે પરેશાની થઈ રહ્યો હતો કોવિડ નાઇન્ટીનથી આપણને બચવા માટે ઘણા બધાં પ્રયત્નો કર્યા હતા જેમ કે કાળા રોજ આપણે કાળા બનાવીને પીતા હતા તો એવા આપણે ઘણા પ્રયત્નો કરતા હતા તો મને હવે તમારાથી જાણવું છે કે એ એ ખરાબ સમય એ ભયજનક સમય કોવિડ નાઈન્ટીનનો તમે કેવી રીતે પસાર કર્યો હતો અને તમે કોવિડ નાઈન્ટીન થી બચવા માટે ક્યા ક્યા પ્રયત્નો કરતા હતા તો મને તમારાથી એના વિશે જાણવું છે.
હા ચોક્કસ તમે જે કોવિડ નાઇન્ટિનનો જે આજે ટોપિક પસંદ કર્યો એ ખુબ જ સરસ ટોપિક છે કારણ કે એ સમય એટલો ખરાબ હતો કે તેની વાત જ ન પૂછો હા તે સમય બે હજાર વીસમાં જે કોવિડના કો આવેલું એના કારણે કેટલી દુનિયામાં મહામારી ફેલાયેલી હતી કેટલા પરવાર પરિવારજનોના મૃત્યુ થયા હતા જેના કારણે કેટલા લોકોના ઘર તૂટ્યા હતા આજે પણ એ દિવસો યાદ કરીએ તો કેટલું બધું યાદ આવે એ આંખની સામે આવી જાય કોવિડ નાઇન્ટિન તરીકે ઓળખાતો કોરોના વાય કોરોના વાયરસ એક અત્યંત સુૂક્ષ્મ પરંતુ જીવલેણ વાયરસ છે અ ડિસેમ્બર બે હજાર ઓગણીસ માં ચીનના વુહાન શહેરમાંથી આ વાયરસની શરૂઆત થઈ હતી. અને જોત જોતામાં તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો. વિશ્વ આરોગ્ય સંસ્થા એચ ડબલ્યુ એચ ઓ એ અગિયાર માર્ચ બે હજાર વીસ ના રોજ તેને વૈશ્વિક મહામારી જાહેર કરી હતી આ વાયરસ માનવીય ઈતિહાસમાં સામાજિક અને આર્થિક સ્તરે મોટો બદલાવ લાવનારો સાબિત થયો હતો. જેના કારણે ભારતમાં પહેલી વાર લોકડાઉન જેવી પરિસ્થિતિ આવી હતી જેના કારણે કેટલાય લોકોએ પોતાની નોકરી ગુમાવી હતી કેટલાય લોકોના ઘર કેટલાય લોકોના પરિવારજનોના મૃત્યુ થયા હતા અને ઘણી બધી આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો કેટલાય લોકોને ખાવાનું પણ મળતું ન હતું તો કોરોના વાયરસ વાયરસ સીધો મનુષ્યના શ્વાસતંત્ર પર હુમલો કરે છે અને મુખ્યત્વે ફેફસાંઓને નુકસાન પહોંચાડે છે તેના સામાન્ય લક્ષણોમાં હહ સતત તાવ આવવો સુખી ઉધરસ, ગળામાં દુખાવો અત્યંત થાક સ્વાદ અને સુગંધ પરખવાની શક્તિ ચાલી જવી આવી અનેક પ્રકારની પ્રકારના એમના લક્ષણ ક્ષણો હતા અને જયારે કોરોના વાયરસ હતો તેવું અત્યારે અમે તો અમારા ઘરમાં જ રહેતા હતા ઘરની બહાર પણ ન જતા હતા અને ઘરનું જ ખા જમવાનું જમતા હતા તે પણ હેલ્ધી જમવાનું જમતા હતા. અને ટાઈમ ટાઈમ પર વેક્સિનેશન પણ કરાવતા હતા જેના કારણે કોરોના અમને ન થાય અ કોરોના એક એક ચેપી રોગ છે જે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે જયારે કોઈ સંક્રમિત વ્યક્તિ ખાંસે છે કે છીકે છે ત્યારે હવામાં ઝીણા બિંદુઓ દ્વારા આ વાયરસ અન્ય વ્યક્તિઓના શરીરમાં નાક કે આ નાક કે આંખ દ્વારા પ્રવેશે છે આ ઉપરાંત વાયરસ વાળી જગ્યા કે વસ્તુઓને સ્પર્શ કર્યા બાદ જ તે હાથ ચહેરા ઉપર લગાવવાથી પણ ચેપ લાગે છે. અને તમે તમને યાદ હશે તો તે ટાઈમ પર શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી હતી અને લો અ ઓનલાઈન ક્લાસીસ શરૂ કરી દેવામાં આવ્યા હતા પણ તેના કારણે ઓનલાઈન ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા પણ તેમાં પણ વિદ્યાર્થીઓને ઘણું બધું નુ નુકસાન થયું હતું તેઓને માસ પ્રમોશન આપીને પાસ કરી દેવામાં આવ્યા હતા બોર્ડની એક્ઝામ પણ લેવામાં આવી ન હતી અને કેટલાક કેટલીક જગ્યાએ ઓનલાઈન ક્લાસ શરૂ થતા હતા પણ કેટલાક લોકોની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે લોકો મોબાઈલ મોટો મોબાઈલ સ્માર્ટફોન લઈ શકતા ન હતા પરિણામે તેઓ ક્લાસ ભરી ન શકતા હતા આવી ઘણી બધી સમસ્યાઓનો સામનો વિદ્યાર્થીઓએ પણ કરવો પડ્યો હતો અને તે ટાઈમ પર કઈ જ કામ ન હોવાથી લોકોની આર્થિક તંગી પણ ખૂબ જ મોટા પ્રમાણમાં જોગ પડી તી અને જ્યાં શું આવા આવા રોગોને બચવા માટે પણ ખુબ સોશિયલ મીડિયા માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ હાથ ધોવા રસીકરણ જેવી અ સાવચેતી રાખવાના ઉપાયો પણ સરકાર દ્વારા આપવામાં આવ્યા હતા ટીવી પર રેડિયો પર કે પછી આ સોશિયલ મીડિયા દ્વારા સરકાર આપણને સાવચેત કરતું હતું કે તમારે આવી રીતે આમ કરવાનું તેમ કરવાનું એવી રીતે ઘણી બધી સૂચનાઓ આપણને સરકાર દ્વારા પ્રાપ્ત થતી હતી. કોરોના મહામારીને આપણે ઘણું બધ કોરોના મહામારીએ આપણને ઘણું બધું બધું શીખવ્યું છે તેને આપણને સ્વાસ્થ્ય નું મહત્વ સ્વચ્છતાની ટેવ અને કુદરતી શક્તિઓનો અહેસાસ કરાવ્યો છે વિજ્ઞાન અને વૈજ્ઞાનિક લોકોની મદદ આજે આપણે રસી મેળવીએ મેળવીને આ રોગો પર કાબુ મેળવ્યો છે વિશ્વમાં આવા સંકટોથી બચવા માટે આપણે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત રાખવી પડશે અને પ્રકૃતિનું પ્રકૃતિની નજીક રહેવું પડશે અને હું તો ટૂંકમાં બસ એટલું જ કહેવા માંગુ છું કે કોરોના વાયરસ માં આપણે ઘણું બધું ઘણું બધું શીખ્યા છે અને મેં તો ગામડામાં રેતીતી એટલે હું તો તે ટાઈમ પર તો અમારે ત્યાં એટલું હતું નહી કે કોરોનામાં તમે ઘરની બહાર ના નીકળો એમ તેમ પણ અમે તો અમારા ગામડામાં એટલે સેબ બજાર જેવું લાગે ત્યાં અમે ન જતા હતા અને ઘરમાં જ ખેતરમાં જે પણ કામ હોય એ બધું કરતા હતા અને ઘરમાં તો કઈ નહીં પણ એમ બહાર એમ જે આઈએ તો સોશિયલ ડિસ્ટન્સને એ બધું જાળવતા હતા તો તમે અંતમાં શું કહેવા માંગો છો?
હા તમે જે કોરોના સમયની તમારા ઉપર જે વીતેલી વાતો છે એ મને કહ્યું તો એના દ્વારા અમે પણ રિલેટ કરતા હતા અ કોરોના સમય કોરોનાના સમયમાં વિદ્યાર્થીઓને પણ ઘણું બધું નુકસાન થયું હતું. એ વાત તમારી સાચી છે કે તેમને માસ્ક પ્રમોશન આપવામાં આવ્યું અને તેમના વિદ્યાર્થી જીવન પર ઘણું બધું અસર પડ્યો કોરો કોરોનાનો નો સમય એવું હતું કે તે આપણને બીમારી ઓથી લડવા માટે અને બીમારીઓથી બચવા માટે એક શીખ આપીને ગયો હતો કોરોના એ અ ખૂબ જ લાંબા સમય સુધી આપણી પાસે રહ્યો હતો તો એના કારણે આપણે વધા વધારે સતર્ક બની ગયા હતા એ તો તમારી સાચી છે. તો કોરોના એ મહામારી ટળી ગઈ એ વાતથી પણ આપણને ખૂબ જ સારું લાગે છે, અને એ સમયની વાત કરતાં જ આપણો આપણે તે સમયમાં જતા રહીએ છીએ, તો આજે આપણે જે આ કોરોનાના ટોપિક ઉપર વાત કર્યું, તો એના દ્વારા અ મને તો તમારા દ્વારા ઘણું બધું જાણવાનું મળ્યું કે તમે કોરોનામાં શું કરતા હતા. તો આપનો આભાર કે આપે આપનો કિંમતી સમય ટાળવીને, મને મારા જોડે આટલી વાતો કરી તો આપનો આભાર.
હા તમારા જોડે પણ મને વાત કરીને ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું તમારો પણ ખુબ ખુબ આભાર, ચાલો તો બેન આવજો.
હા આવજો.